શું કરો છો
હા કઈ ન નીચે આવ્યો જમીને તમે
હું કઈ ન બેસી છ એમમાં જ
હ બરાબર
તમે સ્ટડી કરો છો
હા હું કોલેજ કરું છું
સરસ કોલેજમાં કયું ફિલ્ડમાંથી કરતા છો
હું બીકોમ કરી રહ્યો છું
સરસ
તમે શું કરી રહ્યા છ
પણ બીકોમ કરતી છું
બરોબર
તમે તમારી સિટી માંથી જ કરો છો કે બીજી સિટી માંથી કરતા છો
ના હું મારા સિટી માંથી જ કરું છું
બરાબર
મારી એક્ઝામ અત્યારે જ પૂરી થઈ છે
સરસ મારી એક્ઝામ પણ અત્યારે આવવાની છે
બરોબર
બીજું બોલોલો કઈ તમે આગળનો શું વિચાર છે
હું બેંકિંગમાં આગળ જવા ઈચ્છો છું
સરસ
તમે શું વિચાર્યું છે
હું પણ મારી ડ્રોઈંગને ફિલ્ડમાં આગળ જવાનો વિચાર કરતી છું
બરોબર
તમને ખબર સ્ટડ પર ફોકસ કરવા માટે આપણે શું શું કરી શકીએ
ના તમે જણાવ
હમ આપડે રોજ સવારે પંદર થી દસ મિનિટમાંેશન કરવાનું જેથી આપણો આખો દિવસ આપણે જે પણ વસ્તુ કરીએ એના પરથી એક એકાગ્રતા બનાવી શકીએ ત વસ્તુ પર અને વસ્તુ ધ્યાન પૂર્વક કરી શકીએ એ માટે આપણે ડેલી મેડિટેેશન કરવાનું
બરાબર તમે કરો છો રોજ
હા હું કરું છું
કેટલો સમય કરો છો તમે
દસ થી પંદર મિનિટ હજી મેં હું સ્ટાર્ટ કર્યું છે એટલે
ક્યારથી સ્ટાર્ટ કર્યો
બે ત્રણ દિવસથી શરૂ કર્યા
સારું કેવાય.
બીજું કે તમે જે પણ વાંચો લખો એને ધ્યાનપૂર્વક વાંચો જોની સમજ પડે તો લખીને વાંચો, એક વાર નહી સમજ પડે તો બે ત્રણ વાર લખો. આ રીતે પ્રેક્ટિસ કરતા કરતા તમારું ફોકસ બનશે. અને વસ્તુ સારી રીતે તમારામાં, મગજમાં તે રહી જશે.
બરાબર.
તમે એ જાણો છો બીજું ફોકસ વધારવા માટે ધ્યાન વધારવા માટે
તમે મોટિવેશન વિડિયો જોઈ શકો છો.
મોટિવેશન વીડીયો જોવાથી તો કઈ નહી થાય આપડું મન જે છે એને એ એકાગ્રતાપૂર્વક એક્ટિવ કરવા પડે.
મોટીવેશન વિડયો આપ વેશન આપણે જોઈએ તો એનો ઇફેક્ટ બે થી ત્રણ દિવસ રે પણ આપડે મનથી જે વસ્તુ ટ્રાય કરવાનું શરૂ કરીએ ફોકસ કરવાનું શરૂ કરીએ. તો એ વસ્તુ આપણામાં કાયમ રહી જાય.
હા, તમારી વાત તો સાચી છે પણ મોટિવેશન વિડિયો પણ ક્યારેક ક્યારે આપણને ખૂબ ઉન્નતિ પર લઈ જાય.
ઉન્નતિ પર લઈ જાય છે પણ એના માટે આપડે પેલા આપણું એકાગ્રતા વધારે કરવાની જરૂર છે. જેથી આપણે એ મોટિવેશનલ વિડીયો પણ આપણે એમ ધ્યાનથી સાંભળી શકીએ. એનો એને ફોલો કરી શકીએ.
બરોબર.
બીજું તમે સ્ટડીને ઇમ્પ્રુવ કરવા માટે શું શું કરો છો?
હું ઇમ્બ્રોવ કરવા માટે તો. સવારે ઉઠીને વાંચવાનું કરું છું. કારણ કે સવારમાં આપણું મગજ વધારે કામ કરે છે.
બરાબર. સવારનો સમય શાંતિપૂર્વક નો હોય, આપણું માઇન્ડ ફ્રેશ હોય એટલે વધારે વંચાય અને વધારે યાદ રહી જાય આપણે.
હા, તમે સાચું કહ્યું.
તમને આ વસ્તુ કોને સજેસ એટલે કોણે તમને સલાહ આપેલી કે હવારે ઉઠીને વાંચો?
આ મેં જાતે અનુભવ્યું છે.
બરાબર તો તમે આ વસ્તુ કેટલા- - દિવસથી એમ ફોલો કરો છો એના પર વર્ક કરો છો અને વાંચું છો
હું ચાર પાંચ વર્ષથી આ વસ્તુ પરર ધ્યાન આપું છું અને કરું છું.
ચોક્કસ એટલે તમારું રિઝલ તો બહુ સરસ આવતું હશે?
હા આવી જાય સારું.
તમારા કોમર્સમાં કયા કયા સબ્જેક્ટ છે?
અમારા કોમર્સમાં અકાઉન્ટ ઓડિટ બી એ સ્ટેટ ઇંગ્લિશ જેવા સબ્જેક્ટ હોય છે.
તમે અકાઉન્ટ્સ વિશે કેટલું જાણો છો?
અકાઉન્ટ વિશે હું ઘણું જાણું છું એમ તો
મને એનો અર્થ કહી શકો તમે
અકાાઉન્ટ એક હિસાબી પદ્ધતિ છે જેમાં ધંધો કરનાર વ્યવસાય કરનાર વ્યક્તિ પોતાના ધંધાના કે વ્યવસાય ના હિસાબ રાખવા માટે કરે છે
ચોક્કસ તેમાં લેનદેન થાય છે એટલે
અને અને એમના દ્વારા એમના પેઢી ન ધંધાનું છે અને આર્થિક પરિસ્થિતિ જાણ થાય
ચોક્કસ ઓડિટિંગમાં તમે શું શીખ્યા છે
ઓડિટિંગ કઈ રીતે કરાય તે ઓડિટિંગ માટે કેવી રીતે કરવું ક્યાંથી કરવું એના પગલાં કયા છે એ બધું હું જાણ છું
ચોક્કસ ઓડિટિંગમાં એમ પણ બધા નિયમો છે જે અઉન્ટન્ટને ઓડિટર્સને ફોલો
હા અમુક જવાબદારીઓ છે
તમારું બીએ અનેને ઇંગ્લિશ એ કેવા સબ્જેક્ટ મેં હું આવે
બી એમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેમાં બિઝનેસ રિલેટેડ વસ્તુ આવે
ચોક્કસ
અને ઇંગ્લિશ માં તો સ્ટોરી ને ઘણું બધું આવે ઈંગ્લિશમાં પણ કરવા જેવું ગ્રામર
હમ ઇંગ્લિશમાં ઘણું ઈમેલ્સ એડવર્ટાઈઝમેન્ટને જોઈને આપણે આપણી જાતે કેટલું એને એનાલિસિસ કરી શકીએ એને સમજી શકીએ લખી શકીએ
હા
કોર્સિસ ચેપ્ટર પણ જોવા મળે છે
આપણેે બોલવું હોય શીખવું હોય તો આપણે બહારથી પણ ક કોર્સ કરી શકીએ છીએ
તમે ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવા માટે શું કરો છો
ઇંગલશ ઇમ્પ્રુવ કરવા માટે ઇંગ્લિશ ક્લાસમાં જાાવ છો
ઇંગ્લિશ ક્લાસ માં તમે શું શું
ઇંગ્લિશ ક્લાસમાં મને ગ્રામર શીખવાડે અને કોન્ફિડન્સ થી કઈ રીતે બોલવું એ બધાની આપણા અંદર કોન્ફિડન્સ ડેવલોપ કરે છે.
ઘણું સારું તમે કોન્ફિડેન્સ તમારી એમ ડેવલપ કરવા માટે શું શું કરો છું તમારો આત્મવિશ્વાસ વધારવા માટે
હું આત્મવિશ્વાસ વધારવા માટે હું કોઈ ત્યાંથી ડરતો નથી અને થઈ શકે એટલે હું વધારે મિર ની સામે વાત કરો છો જેથી મારામાં અંદર કોન્ફિડન્સ વધારે થાય.
આત્મવિશ્વાસ વધારવા માટે આપણે રેન્ડમ પર્સન થી વાત કરવાની ટ્રાય કરવાની આપડું બોલવાનું સુધારવાનું સુધારવાનું બીજું ઘણું ઘર કરી શકીએ એટલે એકસ્ટ્રા એક્ટિવિટી કરી શકીએ કોન્ફિડન્સ વધારવા માટે અંદર થી ડર કરવા માટે
હા ચોક્કસ
તમે કઈ કરો છો એવી એક્ટિવિટી
હા અત્યારે તો હું એવી એક્ટિવિટી કઈ નથી કરતો તમે
ના હું એ કરું.
બરોબર.
તમારી એક્ઝામ અત્યારે આવાની કે પુરી થઈ ગઈ.
પતિ ગઈ હવે બે મહિનામાં એમનું રિઝલ્ટ આવશે.
સરસ તમે એક્ઝામ કેવી રીતે આયપી કેવી ગઈ સ
મારે એક સી. એમ્થ નુ એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન હોય અને લોંગ ક્વેશ્ચન હોય અને શોર્ટ નુ નોટ હોય. -
ચોક્કસ તમે લોંગ ક્વેશ્ચન કેટલા પેજીિસના લખો છો.
લોંગ ક્વેશન અમારા ચૌદ માર્કના હોય એટલે અમને મિનિમમ. તેરથી ચૌદ પેજ ફિલ કરવા પડે.
ચોક્કસ.
તમારું એક્ઝામ પેટર્ન કઈ પ્રમાણે હોય.
અમારુ એક્ઝામ પેટાનું તમારા એક્ઝામ પેટર્ન જેવું સિમિલર જ હોય પણ હું ટ્રાય કરું હું લંગ ક્વેશ્ચન લખવા જતા હુ સેવન સેવન માર્સ ના બીજા ઓર ના ક્વેશ્ચન લખું જેનાથી માર્ક્સ વધારે કવર થાય અને હું પોતાનો ટાઈમ તેપર ક્વનને સા
બરોબર.
બોલો કઈ બીજું તમે તમારા સ્ટડી વિશે તમારી લાઈફ વિશે.
હા.
તમારા ઘરમાં બધા બિઝનેસ જ કરે છે કે બીજું કઈ કરે. તા છે.
પપ્પા નો બિઝનેસ છે અમારી કપડાની દુકાન છે.
ચોક્કસ એમાં કોના કેવા કપડા મળે એટલે લેડીસ જેન્ટસ.
અમારા દુકાનમાં લેડીઝ ના કુર્તી. ને બધા કપડા મળી જાય સારી એવું નથી મળતું અને જેન્ટ્સ ના અને મેન્સના બંને ના કપડા મળી જાય.
ચોક્કસ કઈ નઈ હું તમારી દુકાન પર આવીને વિઝિટ કરીશ. ચાલો બાય.
હા ચાલો બાય.